આવે છે અવાજ હા આવે છે.
બોલો ભાઈ મજામાં?
હ બસ મજા મજા હ હ
તમાર તઈ વરસાદ બરસાદ પડ્યો કે નહીં પડ્યો?
વરસાદ વાતાવરણ તો બહુ મસ્ત હતું થોડો ટાઈમ પેલા વાદળ વાદળ વાદળ કમ્પ્લીટ પણ વરસાદ જેવું કાઈ નહી
હા માર વરસાદ પડતો જ નથી
અત્યારે નહીં પડતો પેલા થોડાક દિવસ સારો પડી ગયો એમ
એ અમારા આઈ તો બે જ દિવસ પડ્યું હા ક્રિકેટ રમિ ને
હા ચાલે તો અત્યારે પેલા શું કેવાય ટ્રેન રમતા તા બધા તો બોલ આવ્યો તો આ બાજુ એટલે પૂછ્યું મેં રમો છો કે નહી આમ
હા રમીએ છીએ હું અત્યારે સ્ટડી કરું છું. પ્રિપરેેશન કરું છું ગવર્મેન્ટ એ ઝામનું
બસ જો હું તો બધું મહવનું ચ
એ નવરો પડે તો કોલ કરું
થોડુંક ભરે
તમે શેની તૈયારી કરો છો?
અત્યારે તોન ભતી એ એ શું કેવાય મંથ આ આવી ગયો છે સપ્ટેમ્બર મા
હા, એમાં તો ગણિત રીઝનિંગ નો વધારે હ નેવ નેવ માર્કસ નું હે કઈક.
પાણી આ માું છે પણ કોમ્પલેટ થઈ જાય તો હારુ એમ સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ છે ત્યાં સુધી થઈ જાય તો થોડુંક શું બેનિફિટ રહેે એનો એમ માર્ક્સ કવર કરલો ને તો બીજા સબ્જેક્ટમાં પડવાની જરૂર નહી બઉ
હમ્મ, મેં અત્યારે ગણિત ચાલુ કર્યું છે બેઝિક મેસથી એ લગભગ પતી જવા આવ્યું છે.
બેઝિક મેક્સ ચાલુ કર્યું છે મે એમાં થોડાક યુનિટ બતા્યા પણ યાર ફોકસ જ નઈ થતું, મારે એમ થાય છે કન્ટિન્યુ નથી બેસતું એમ ત્યારે બ્રેક બઉ પડી ગાય છે.
મેં જોુવ ને સરવાળા, દસણસ વારા સરવાળા પછી બા અપૂર્ણાંક સાદુ રૂપ આપવાનું પછી મિશ્રાપૂર્ નાક પછી બાદ બાકી, દસણસ વાળી બાદ બાકી પછી દસણ અપૂર નાક પછી ભાગાકાર દર્શન સ્રા ભાગાકાર એમ અપૂર્ણાક મિશ્ર અપૂર્ણાક પછી ગુનાકાર માં એવું એ બધા ટોપિક ક્લિયર કર્યા, પછી વર્ગ વર્ગમૂળ, પછી ઘાત ઘાતાંક એટલે આમ જે બેઝિક મેથ શીખવાડ્યા ને એ બધા ટોપિક ક્લિયર કરે હે. બઉ મસ્ત રીતે, દસ કલાક લગીનો ટાઈમ જાય એમાં.
બેઝિક તો મારેય બાકી છે.
એટલે બેઝિક થીજ ચાલુ કર્યું એમ મેં પેલા
હા, પેલા મે ચાલુ કરી છું અહ પૂર્ણાંક છે પછી શુ કેવાય સાદું રુપ આપવાનું મિશ્ર અપૂર્ણાંક પછી ટકાવારી છે, પછી નફો ખોટ પ્રોફિટ લોસ અને શું કેવા વર્ક કેન સેલેરી ને એવું બધું એવા ટોપિક ચાલુ કર્યાતા અને લાસ્ટ ટાઈમ હું કેવાય પસંટેજ એ બાજુ જોયું તું મિનિમમ કેટલા કવ નવ થી દસ યુનિટ જેવું કમ્પ્લીટ કર્યું છે એમ
મેથસ એવો વિષય હે ને એટલે આ બધું હેને હું પેલા પણ શીખેલો છું. પણ કેવું આર મેથ ને તમારે રેગ્યુલરી ટાઈમ આપવો જ પડે કલાક કે દોઢ કલાક ટાઈમ આપો ને તો જ એ તમને પ્રેક્ટિસ પડે ને તમને યાદ રેહ બાકી તમે એને અત્યારે બધા ટોપિક કરીને આમ વ્યવસ્થિત કરીને ફરી એની પ્રેક્ટિસ ના કરો ને તો પછી એ ભૂલાઈ જ જાય એમ
અને મેથ વસ્તુ એવું છે ને તમને લાગે પડે પડે કામ લાગવાનું
અ આ મેં અમારા એક પ્રોફેસર હતા. એમને મને જણાવ્યું તું કે ગણીત વસ્તુ એવું છે ને એ તમને જીવનમાં પડે પડે કામ લાગે એમ એવું નથી કે ખાલી ભણતર પૂરતું જ કામ લાગસે ભણતર સિવાય પણ કામ લાગવાનું છે જેમ કે પર્સન્ટેજ કાઢવાના થયા તો કાસ આપે બેંકિંગ ના પર્સન્ટેજ હોય અમુખ વ્યાજના પર્શન્ટેજ હોય ચક્રવૃતિ વ્યાજ હોય સાધું વ્યાજ હોય ઇન્ટરેસ્ટ, ગોલ્ડેસ એ બધું સમજવું બેન્કિંગની સિસ્ટમો સમજવી એને માટે ગણીત વધારે જરૂરી પડે
એ વાત તો તમારી સાચી મને એવું લાગે હે કે આપડું માઈન્ડ હે ને માઇન્ડને શાર્પ કરવું હોય ને એટલે આપડે સંચા વડે નહીં જેમ પેન્સિલની અણી કાઢતા એમ આપડા માઈન્ડને શાર્પ કરવું હોય ને તો ગણિત રીઝનિંગ કરવું બહુ જરૂરી હે એમ એના થી આપણું માઈન્ડ ઓમ શું કેહેવાય શાર્પ થઈ જાય એમ
એ તો ખરું જ તો એ તો છે જ અને બીજી વસ્તુ કે આજ સેમ વસ્તુઓ આપડે જીવનમાં કામ લાગવાની જ છે એમ
હમ્મ એટલે કે આપડું આઈક્યુ લેવલ વધે એમ બીજું કઈ નઈ
હમ્મ અને આ વસ્તુ કેવી છે કે કામ લાગશે લાગશે ને લાગશે આજ ની તો કાલ કાલ ની તો પમદાડ
અત્યારે જ્યારે મેથ શી મેથ શીખો હું ને તો ત્યારે એવું લાગે આટલુ ઈઝી હતું મેં અત્યાર સુધી કર્યું નઈ એમ એટલે આવડી જયા ફરી ઈઝી લાગે હે પણ
હા પે આ આપડે જ હાભળો સેમ વસ્તુ તું મારી સાથે થયેલી છે આપડે જાણ શું કેવાઈ જયારે સ્કૂલ માં ભણતા તા ને ત્યારે એટલું ધ્યાન નથી આપ્યું મેં
અત્યારે જે ટોપિક ક્લિયર કરી દઉં ને તો પછી એમ થાય છે કે આટલું ઈઝી હતું ને મને દસમા ધોરણ માં નતુ આવડતું આટલું ઈઝી હતું નવમા ધોરણ માં નતુ આવડતું એમ થાય છે.
એ વાત તમારી સાચી નતું આવડતું પણ ત્યારે મેં એટલે મારા માનસિકતા જ એવી કે ગણિત આવડે જ નઈ એમ તો મેં કોઈ દિવસ ટ્રાય જ નહીં કર્યો એમ ગણિત શીખવાનું બસ ખાલી કેવુ
હ બોલો બોલો
ખાલી પ્રમેય એવું કરીને જઉં એક્ઝામમાં
રિલેટેડ વસ્તુ એક્ઝામમાં ખાલી એમ
તો મારીને એમ એવું નઈ કે હ હ ક્વોલિફાય પૂરતુ ન બાકી ગણિત જેવો વિષય નઇ હો બધા ત તમને રોકડિયા માર્ક્સ આપી દે બીજા વિષયમાં તો તમારે થિયરીને બિયરી યાદ રાખવી પડે પણ આમાં તો જવાબ તમારા અંદર જ હોય
હમ્મ બી એડ માં ફોર્મ ભર્યું છે મે
હા પણ આ ઓજાસ ચીકાસ ને એના લીધે મેરીડ જ નથી આવતું
એલા ભાઈ મારે એક પ્રોબ્લેમ થયો છે આ કંડેક્ટર ની ભરતી છે ને ફોર્મ ભર્યું છે ને તો આમાં એ સી બી સી ને બદલે ઈ ડબલ્યુ એસ કરી દીધું છે તો એ સુધાર થાય
સુધાર તો ના થાય કદાચ હવે એ પણ કન્સેેશન હા હા હા બોલો બોલો હા
અને પછી બોલાવે તો પછી એ બધું અમાન્ય કરેને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે
અ જો ઈ ડબલ્યુ એસ નું મેરિટ છે ને ઓ બી સી કરતા વધારે હોય વધારે એટલે કે ઓવર ઊંચું હોય તો અને ઈ ડબલ્યુ એસ માં તમારું આઈ ગયું તો કોઈ વાં નહી આવે પણ ઓ બી સી નું મેરિડ શું કેવાય ઊંચું હોય અને ઈ ડબલ્યુ એસ નું નીચું હોયને તમારું મેરિટ આવ્યું અને તમે ઓ બી સી કેટેગરીમાં ગણાવો તો કદાચ થોડો પ્રોબ્લેમ થાય એમ
અ મારે કેવું મેં જલ્દી જલ્દી માં પેલા ભઈ ભરતો તો ને એને એવું કહી દીધું કે ઈ ડબ્લ્યુ એસ આવે મને યાદ જ ના આવ્યું કે એ. સી. બી. સી આવે
અ એની કોઈ ટેન્શન નથી એનુ રીઝન પણ ઇ ડબલ્યુ એસ નુ શર્ટી ગમે ત્યારે નીકળી શકે છે અને એની માટે એવું નથી કે તમારે કેટેગરી ના દાખલા હાલવા પડે કઈ પણ ખાલી એમાં ઓછી કે ઓછી આ હા બસ ઓછી કે અ ઇન્કમ સર્ટિફિકેટ બતાવવાની હોય છે એ ગમે ત્યારે નીકળી જાય તમે એક વખત એક્ઝામ ક્લિયર કરી દો તો પછી ભરી દેવાનું કઈ વાંધો ના આવે
એ તો એ પણ એને જે ઈ ડબલ્યુ એસ છે ને એમાં પરિશિષ્ટ બે અને પરિશિષ્ટ ચાર ના ડોક્યુમેન્ટ મૂક્યો હે તો તા એને લીધે ફોર્મ તો રિજેક્ટ નહી કરે ને એમ ડોક્યુમેન્ટ ગલત હાલ્યો એમ
જો પેલા એક વાર કદાચ વેરિફિકેશન કરી લેવાનું કે
ના કન્ફર્મેશન તો થઈ ગયું હે ના નહી થતું મેં જોયું બધે
ચેન્જ નથી થતો હા અ તો પછી હવે કોઈ બીજો તો ઓપ્શન છે નહી કદાચ એક્ઝામ ક્લિયર થઈ જાય ને કરિ આ લોકો વેરીફિકેશનમાં રિચેક ના કરી શકે
ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હું એ મારું એજ કેવું છે ને કે તમારે
એમાં રિજેક્ટ ના કરી હકે એનું રીઝન કવ તમને કેમ કે આપણે ક્વોલિફાય કરી છે એક્ઝામ બરોબર હા એવું હોય શકે કે ઈ ડબલ્યુ એસ નું મેરિડ શું કહેવાય નીચું ગયું હોય ઓ. બી. સી કરતા અને તમે મેરિટમાં આવીઈ ગયા તો કઈક લોચો પડે પણ ઈ. ડબ્લ્યુ. એસને એ. સી. બી. સી ન મેરિટ લગભગ સમલમ જ હોય
હમ, એ વાત હ, પેલા ભાઈ મને એવું જ- -કીધુકે ભલે જે થયું કે પોરા ભૂલ થઈ- પણ, એવું તો થોડું, આલનારા વ્યક્તિ તો તમેજ છો ને, આધાર કાર્ડ પછી જે- જે, જે, ડોક્યુમેન્ટ માંગે હે, એ તો તમારા જ છે ને? રિજલ્ટ ના? ટકાન બકા એ બધું તો તમારું જ છે ને? તો તમને કઈ રીતે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એવું કરી શકાય એમ પણ એ તો કે તમારે પાસ થાવ પછી નો પ્રશ્ન હ ને કે એવું કે
હા એ તો અને જોકે કોઈ ઈસ્યુ નથી એના અ સેમ વસ્તુ અમારે એક તો નેટની એક્ઝામ આવે છે એમ એનામાં જે નેટની એક્ઝામ અમે નેટની એક્ઝામમાં માંગ્યું છે કે ઇન્ડયન ઇન્ડિયાના લેવલનું પેલું ક નોન ક્રિમિલેયર જે ઈંગ્લિશ લેન્ંગ્વેજમાં આવે છે. અને એમાં ઈન્ડિયન ગવર્મેન્ટ ન સિક્કો લાગે જ્યારે અમારી જોડે હતું એ ગુજરાત ગવર્મેન્ટ નું હોય તો એ અપલોડ કરી દીધું એની ડિટેલ્સ નાખી દીધી છે તોય તે એનું કોઈ ઈસ્યુ નથી થવાનું અત્યારે એમ હા અને સેમ વસ્તુ એક ભાઈ એ કરી હતી જેનું મેં મેરિટ ને એ પણ આવી ગયું અને એને ક્વોલિફાય પણ થઈ ગયું છે. એટલે કોઈ એનો કોઈ પ્ર નથી કેટેગરી ન કઈ પ્લસ માઇનસ ઊશું નીચું
બરાબર સારું ભાઈ ચાલ હું તને કોલ કરું
ઓકે